હાલો.
હાલો.
હા, બોલો કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું. તમને યાદ જ કરતી હતી, મેં કીધું ચલો કોલ કરી દઈએ. એમ કરીને ને તમારો કોલ આવ્યો.
અરે વાહ, શું વાત છે?
હા કારણ કે આપણે આગળ વાત કરેલી ને પેલી સ્કૂલ માટેની, તો એના માટે જ મારે તમને જાણ કરવાની હતી કે મારી પેલી ફ્રેન્ડ છે ને એનો કોલ આવેલો હતો. તો એણે કીધું છે કે સેકન્ડ એપ્રિલે કઈ એક ફોર્મ બાર પડવાના છે તો એ સમયને બધું તમને જણાવશે તો એ સમયે તમારે ત્યાં જઈને ખાસ ફોર્મને લઈ લેવાનું છે. એટલા માટે જ હું તમને કોલ કરવાની હતી.
હા હા હા બરાબર, સારું થયું એકચુલી મેં પણ વિચારતી હતી કે હજુ ફોન આવ્યો નહી. કેમકે ફોર્મ ભરવું પડશે ને હવે એને સ્કૂલમાં મૂકવાની છે તો એના માટે કારણ કે ફોર્મ ભરીએ તો જ હવે એડમિશન મળશે અને પછી જૂનથી એનું સ્કૂલનું કન્ટિન્યુ થશે.
હા એજ, એમાં કેવું છે કે આપણે એડમિશનને પણ છે ને બહુ જલ્દી ત્યાં ફૂલ થઈ જાય છે, કારણ કે ખૂબ જ સારી સ્કૂલ છે. તો ઘણા બધા પોતાના અ છોકરાઓને એમાં મૂકવાના હોય છે અને કઈ લોકો છે ને તે સાહીઠ જેટલા છોકરાઓને જ લે છે, તો એ આપણે ખાસ યાદ રાખીને ભરી તમારે દેવું પડશે, નહીં તો પછી કેવું એને જ પ્રોબ્લેમ થશે એડમિશનમાં.
હા હા એ તો છે જ કંઈ નહીં તમે કીધું એટલે હું પહેલી બીજી તારીખે ત્યાં જઈને ફોર્મ ભરી આવીશ, એટલે એનું એડમિશન કન્ફર્મ થઈ જાય. શું છે તમારી છોકરીને બોર્ડની એક્ઝામ હતી, તે પેપર સારા ગયા?
અરે બહુ સરસ આમ સારા ગયા છે, એવું કે છે. હવે રિઝલ્ટ આવે એટલે એક્ઝેક્ટ ખબર પડે પણ આમ તો કહે છે કે બહુ સરસ ગયા એમ. ખાલી એ લોકોનું એક જ પેપર ઘણું ટફ હતું તો એ બધાને થોડોક પ્રોબ્લેમ થયો હતો છોક રાઓને પણ એ પણ એટલે કેવું કે લોકોએ જે સ્કોર વિચારેલો હોય તો એટલો સ્કોર નહી થઈ શકે. બાકી આમ તો બધા સરસ ગયા છે પેપર.
હા હા, વાંધો ની તો એક્ચુલી હવે તો એકાદ પેપર તો લોકો એવી રીતે કાઢે જ એટલે એમ વાંધો નહી પણ હવે તો કોમ્પ્યુટરાઈઝ ચેક થાય ને એટલે બહુ વાંધો નથી આવતો. લોકોને ઈઝીલી સારા એવા એ લોકોના જે ધરેલા હશે ને એવા માર્ક્સ મળી જ જશે. મોસ્ટ ઓફ વાંધો નથી આવતો, છતાં પણ હવે જોઈએ રિઝલ્ટ આવે ત્યારે.
હા એ છે એટલે કેવું છે કે હમણાં હવે રિઝલ્ટ આવે પણ એ લોકોને તો કેવું છે એ લોકોની સ્કૂલમાં કે રિઝલ્ટ આવે એ પહેલા તો એ લોકોનું ઇલેવન્ સ્ટાન્ડર્ડને એ શરૂ પણ થઈ જાય. કારણ કે એ લોકો છે ને તે નવમાં ધોરણથી જ જે છોકરાઓ પાસ નહીં થઈ શકતા હોય, ને તો એ લોકોને ક્યાં તો સ્કૂલ બદલવા કે ક્યાં તો ફરીથી નવમું ધોરણ રિપીટ કરવા કે એવી રીતનું હોય એટલે કેવું કે અત્યારે એ લોકોની સ્કૂલનું રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટેજ જ હોય. એટલે હમણાં એ લોકો ઇલેવ લેવન સ્ટાન્ડર્ડ ચાલુ કરી દેશે એક વીકના ગેપ પછી.
ઓ એવું છે. એક રીતે સારું કેહેવાય કે એ લોકોનું વેકેશન આખો વર્ષ બે મહિના ઘરે રહી એના કરતા ઇલેવન્થ નું સ્ટાર્ટ થઈ જાય તો લોકોને પાછળથી એટલું લેંદી નહી પડે ઈઝીલી એ લોકો પાછળથી બી કવર કરી લે. પણ ઘણીવાર એવું પણ વિચાર આવે કે છોકરાઓ આ આખું વરસ દસમાનું હતું, ભયણા બરાબર તો હવે એક બે મહિના જરાક આરામ કરે એવો પણ વિચાર આવે કે થોડોક એ લોકોને રેસ્ટ મળી જાય. છતાં પણ હવે થોડોક આરામ કરીને સ્કૂલ ચાલુ થઈ જતી હોય તો સારું છે, કારણ કે હવે હમણાં જ ભણવાનું છે પછી પાછળથી તો છે જ આરામ કરવાનું.
હા એ જ એટલે અત્યારે આ જ અઠવાડિયામાં એ લોકોને અ કઈ કયા સબ્જેક્ટની બુકને એ બધું પણ નોંધાવી દેવું પડે. કારણ કે સ્કૂલ ચાલુ થાય એટલે એ લોકોને બુક સબ્જેક્ટની આવી ગયેલી હોય તો સારું પડે એમ. એટલે એ જ બધી તૈયારી બસ ચાલે છે. હજુ તો કહેવાય ને એક છેલ્લું પેપર બાકી પણ છે. પણ એ તો કાલે પૂરું થઈ જશે, અને પછી એક વીકના ગેપ પછી ફસ્ટ એપ્રિલથી ફરીથી સ્કૂલ ચાલુ જ છે અને હમણાં કે એ લોકો મિટિંગ પણ ગોઠવવાના છે, બધા પેરેન્ટ્સની કે આવી જાય તો એ લોકોને એક્ઝેક્ટ ખબર પડે કે ભાઈ કયા કયા વિષયો એ લોકો લેવાના છે. અને હવે ઇલેવન્થમાં એટલે તો એક કહેવાય ને કે મોટ ટું ડિસિઝન લેવું પડે કે એ લોકોએ કયા પહેલામાં જવું છે. સાયન્સ, કોમર્સ, આર્ટસ તો એ બધું પણ બહુ મહત્ત્વનું છે એકચ્યુલી હમણાં.
એ તો છે જ કારણ કે એ લોકોએ હવે જે લાઈન વિચારી હોય જે લાઈનમાં જોવું હોય એ પ્રમાણે ના જ આવે તો લોકોએ સબ્જેક્ટ સિલેક્ટ કરવા પડશે. કારણકે, ઇલેવન થી હવે એ બધું ચેન્જ થતું જાય હવે એણે સાયન્સ ફિલ્ડમાં જોવું હોય, ડોક્ટરની ફિલ્ડમાં જોવું હોય તો એ હિસાબે એ સાયન્સ લેવું પડે, એન્જિનિયરની ફિલ્ડમાં, જોવું હોય તો એ હિસાબે હોય. એટલે બધું જે રીતે એણે પોતાની જે લાઈન ચૂઝ કરવી હોય એ હિસાબે હવે એને સબ્જેક્ટ સિલેક્ટ કરવા પડે એટલે જરાક વિચારવાનું તો હમણાં જ આવે. પછી બહુ વાંધો ની આવે હમણાં જો એ પરફેક્ટ ડિસિઝન લઈ લે કે ના મારે આજ વસ્તુ કરવી છે, તો પછી એ રીતેનો સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો તો એને વાંધો નહી આવે એટલે ઈઝીલી એ કરી શકે પછી.
એ તો છે જ પણ એમાં કેવું છે કે હવે તો તમને આઈડિયા હોય કે ન ની ખબર નહીં પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે સાયન્સ, કોમર્સ, આર્ટસ બધું અલગ જેવું રહ્યું નથી. પહેલા કેવું હતું કે ધારો કે હું કોમર્સ લઉં તો મારે બધા વિષય કોમર્સના જ ભણવાના, પણ હવે એવું નથી છોકરાઓ પોતાના ચોઈસથી કોમર્સ ની સાથે અમુકસાયન્સના સબ્જેક્ટ અમુક આર્ટસ ના સબ્જેક એવીરીતે પણ એ લોકો પસંદ કરી શકે વિષય. અને એ ઘણું સારું છે મને લાગે છે ત્યાં સુધી કારણ કે એ લોકો પસંદગીના વિષયો ભણે ને તો એ લોકોને ભણવાની પણ મજા આવે.
હા એ તો છે જો એ લોકોને જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ એ લોકો કરે તો એ લોકો એને એન્જોય કરીને ભણી શકે પછી જબરજસ્તી આપણે જો એને કરાવીએ કે ના ત્યારે આ સબ્જેક્ટ નથી લેવાનો તું આ જ લે તારે આ ફિલ્ડમાં જ જવાનું છે તો એ પછી મન વગરનું ભણે એને પણ મજા નહીં આવે અને એનું રિઝલ્ટ પણ પછી એવું નહીં આવે, એના કરતાં એ લોકોને જે વિષય ગમતો હોય એને જે લાઈનમાં જોવું હોય તે જો એ કરે તો એને વાંધો નહીં આવે એ પછી એની ફિલ્ડ આરામ થી કવર કરી શકે.
હા એ તો છે જ હમણાં કેવું છે કે હવેના તો એક નવું પેલું સ્ટા શરૂ થયું છે કે ભાઈ જે પણ વ્યક્તિ હોય ને તો પોતાનું કરિયર કાઉન્સલિંગ પણ કરાવી શકે. કરિયર કાઉન્સલિંગ એટલે શું કે અ એ લોકોની ટેસ્ટ જેવી લેવામાં આવે અને સેમાં વધારે ઇન્ટરેસ્ટ છે બધું ચેક કરવામાં આવે અને એ પ્રમાણે એમને કયા કયા વિષય વધારે સારી રીતે ભણી શકશે એવું પણ એ લોકો એક રિપ પોર્ટ જો આખો કઢીને આપે અને આ જે છોકરાઓ છે તો એના સ્વભાવ પ્રમાણે એ કઈ ફિલ્ડમાં જાય તો એની એ જે જોબ છે તે પણ એન્જોય કરતાં કરતાં કરી શકે એટલે ઘણીવાર પહેલાં કેવું થતું કે ચલ કોઈ અ ફ્રેન્ડે કંઈક સાયન્સ લઈ લીધું તો બીજો ફ્રેન્ડ પણ એની સાથે સાયન્સ લઈ લઈ તો હવે છે ને એવું નથી રહ્યું.
હા એ તો છે જ આ વસ્તુ તમારી સાચી છે કે કરિયર કાઉન્સેલિંગ વાળા જે લોકોને સમજાવે એ લોકો એક્ઝામ લઈને સમજાવે છે બરાબર ને કે તમે આ એક્ઝામ આયપી પછી એ લોકોને એ લોકોનું રિઝલ્ટ મળે પછી એ કે કે ના તમને આ વસ્ તુ માં ઇન્ટરેસ્ટ છે, તો તમે એ વસ્તુમાં જ આગળ વધો. તો એ વસ્તુ આપણા માટે પણ સારી થઈ જાય કારણ કે આપણે પણ કન્ફ્યુઝ થતા હોઈએ કે હવે એને આપણે શું કરાવીએ, એને શું કરવું છે. પણ આ લોકો જો એ રીતે સમજાવતા હોય એ લોકોને સારું એવું સમજ પડે કે ભાઈ અને આમાં નોલેજ છે તો એ આ વસ્તુમાં આગળ વધી શકે તો આપણને પણ એટલું થોડુંક ટેન્શન ઓછું થઈ જાય અને એમાં પણ કંઈ કોલેજ સ્કૂલ જે કંઈ પણ હોય તેનો પણ એ લોકો આપણને ઓપ્શન આપતા હોય છે. એટલે આ પણને એ પણ આપણે એ પણ વિચારવાનું નહીં હોય કે હવે એને કઈ સ્કૂલમાં મૂકીએ, ક્યાં મૂકીએ. એ બધું આપણને એ લોકો દ્વારા આપણને સારી રીતે સમજવામાં મળી રહી છે.
હા એ જ એટલે છોકરાઓ પહેલેથી કેવું કે એક દિશામાં જ પ્રયત્ન કરે. પહેલેથી ખબર હોય કે મારે આજ વસ્તુ કરવાની છે તો એ જ પ્રમાણેના વિષયો લેવામાં આવે એ જ પ્રમાણેની તૈયારી પહેલેથી કરવામાં આવે. અને હવે તો આપને ખબર છે કે કોઈપણ કોલેજ યુનિવર્સિટી માં ડાયરેક્ટ એડમિશન નથી મળતા. એની એન્ટ્રન્સ ટેસ્ટ ને એ બધું આપડે પાસ કરેલું હોય, તો સારી કૉલેજ, સારી યુનિવર્સિટી માં એડમિશન સરળતાથી મળે. તો તેની તૈયારી પણ ત્યારે ચાલુ કરવાની, કોની પાસે તૈયારી કરીએ તો વધારે સારું તો એ બધું જ ગાઈડન્સ એ લોકો બહુ સારી રીતે આપે છે.
હા એ તો છે એ સારું છે એક રીતે કારણ કે છોકરાઓને પણ એ આપણી કરતા સારી રીતે સમજાવી શકે. ઘણી વખત એવું હોય કે છોકરાઓ આપણું જલ્દી નહી માને કે ના મમ્મી પપ્પા તો કે એ બીજાને જોઈને કે આણે આ કર્યું એટલે મારો દીકરો આમ કરે, મારી દીકરી આમ કરે, પણ એ લોકો જો સમજાવે ને તો કદાચ અમુક
એ તો છે જ એટલે મારી બેબીને તોં મેં પેલે થી જ એ રીતે કીધું હતું કે ભાઈ કોઈને જોઈને આપણે કંઈ નથી કરવાનું તને જે લાગે તને જે ગમતું હોય અને તને લાગે કે જે તું વધારે સારી રીતે કરીશક કેમ છે. આપડે એજ વસ્તુ લેવાની છે, પછી મારા ફ્રેન્ડએ અ સાયન્સ લીધું ને એન્જિનિયરિંગ કરવાના એટલે હું પણ એજ કરું એવું ની હોવું જોઈએ. એટલે એને તો મે પેલે થી જ આ વસ્તુ કીધેલી હતી અને એજ વસ્ તુ એણે અત્યારે કરી પણ છે એટલે એ એક બહુ સારી વસ્તુ છે.
હા એ જ હોવું જોઈએ કારણ કે એને જે ઇન્ટરેસ્ટની વસ્તુ હોય એ કરે તો એમાં એ એનું એન્જય એલે પોતાનો એન્જોય કરીને કરી શકે. હવે એની ફ્રેન્ડની સાથે જો એ કરવા જાય કે મારી ફ્રેન્ડ આ લીધું તો હું પણ એની સાથે જાઉં તો પછી એ એની ફ્રેન્ડનો તો એને ગમતો વિષય હતો એટલે એન્જોયથી એ કરી શકે પણ આને પછી પ્રોબ્લેમ થાય કે ભાઈ એને ગમતો વિષય એણે નથી લીધો, એણે જસ્ટ એની ફ્રેન્ડ સાથે રહેવા માટે લીધો. તો એને પછી પ્રોબ્લેમ થાય એના કર તા એ વાત તમારી બરાબર છે એને જે ગમતું હોય ને એ લઈ એ જ સારી વસ્તુ છે જેનાથી એને વાોંધો નહીં આવેને પોતાનું ભણવાનું એન્જોય કરી શકેને ભણવાનું એન્જોય કરશે ને તો જ એનો પાછળથી જોબને પણ એન્જોય કરી શકશે.
એ જ એટલે હવે તમે પણ જરાક જોઈ લેજો. ફોર્મનું કઈ રીતનું છે મેં ખાસ એટલે જ કોલ કરેલો હતો અને આપણે મળશું, મળીને શાંતિથી વાત કરશું અત્યારે હવે ફોન પર તો કવું આટલું આપણે ડિસ્કસ કર્યું પણ હવે વધારે ડિશ કસ કરીએ એના કરતા પછી આપણે મળીએ બરાબર હું તમને પાછો કોલ કરીશ હા ને?
હા હા, ચોક્કસ ચોક્કસ, મળીએ આપણેે.
હા હા, આવજો હા.
હા આવજો આ છું.